હલો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ મજામાં
હો મજામાં મજામાં. શું કરો છો તમે?
બસ હવે થઈ ગયું દિવા બત્તી સંધ્યા.
હઉ દીવાબતી થઈ ગયા. હ મંદિરે જવું તું પણ આવે આજે નહી મેળ પડે. કાલે જઈશું સવારે.
શું?
મંદિરે જવું તું, આજે પણ હવે અત્યાર તો મેળ નહીં પડે એટલે સવારે જઈશું.
બરાબર, આજે તો પેલા લાઈ.
તો બહુ સરસ મંદિર બન્યું છે.
બરાબર.
હમ.
કાલે કોબીજનું સૂપ બનાવ્યું હતું.
ઓહો.
એમાં પાંચસો ગ્રામ કોબી નાખી, સો ગ્રામ ફણસી નાખી. બે ચમચા માખર, બે ચમચા ચોખા. અને મીઠું પ્રમાણ સર, ચપટી સોડા, એક કપ દૂધ. એ તે પહેલા શું કરવાનું આપણે અધિક? કોબી હોય ને, એ સમારીને પાણીમાં બાફી દેવાની.
હા, હા, હા.
પછી માખણમાં ચોખા હોય ને, સાંતરી દેવાના.
હા, હા.
પછી એમાં પેલી થોડી બાકી રહી હોય ને, કોબીએ નાખવાનું પાણી રેડવાનું. ને કુકરમાં મૂકી દેવાનું. પછી પાંચ દસ મિનિટ થાય ને એટલે, મિક્સરમાં રાખીને એક રસ કરી દેવાનો.
હા, હા.
પછી મીઠું નાખવાનું, પછી આમાં બાફેલી કોબી નાખીને ઉકાળવા દેવાનું. પછી બારીક સમાયેલી ફરસી સોડામાં બાફવાની. અરે બાફેલી ફરસી, દૂધ ત્યાં બધું સૂપમાં નાખી દેવાનું એવું.
ના, પણ કોબીજ જોડે દૂધ ના ખવાય એવું ના કરાય.
હા, અને બીજું એક કાંદા નું શું બનાયુ? તો ડુંગરી હોય ને.
ઓછા એમ.
હા. એમાં આપણને ચાર કાંદા જોઈએ, એક ચમચું માખણ જોઈએ, પણ આમાં મીઠું મરી અને પેલો સફેદ કલરનો સોસ આવે ને. એ પેલા કાંદા છે ને, પાતળા પાતળા કાપી દેવાના.
હમ, હમ, હમ.
પછી માખણ ગરમ કરીને એમાં કાંદો નાખવાનો.
હા, હા.
કાંદા ગુલાબી થાય ને, એટલે આપણેે પાંચ-છ પેરિસ નાખી દેવાનું. પછી બધું, હા. પછી એ બધું પાણી ઉકળવા દેવાનુ. અને પછી એવા પેલો સફેદ સોસ, મીઠું, મરી મરી લવિંગ બધું જ નાખી દેવાનું ભેગું કરીને.
હા, હા, હા.
તમને ફ્રૂટ સલાડ બનાવતા આવડે.
હા, આવડે ને.
પેલા બધા જે હોય ને ફળો. એ બધા ભેગા કરીને દૂધમાં ઉકારી હા એ તો ખુબ જ સરસ એ મને બહુ ભાવે
ના, પણ દૂધમાં ફ્રૂટ ને ઉકાળતા તો કસ્ટર્ડ પઉડર દૂધમાં નાખીને એ ઉકાળીએ પછી ફ્રૂટ નાખીને ઠંડુ કરવા મૂકી દઈએ મિક્સર છે. ખાંડ છે, જે ફ્લેવર માગતું હોય એ ફ્લેવર, એલાયચી ફ્લેવર બધું.
હા, બરાબર.
બીજું
એલાયચી પીસી ને રાખીએ તો સારી લાગે નઇ
હા એટલે ચીર ટીસીને નાખીએ ને તો સરસ લાગે
તમને પાલકની ભાજીનો સૂપ ફાવે
હા ફાવે ને
એમાં તો કાદો બી નાખતા હશો ને
હા
હ પાલકની ભાજી પેલા જીરી જીરી સમારી લેવાની પછી કાંદો સમારી ને પાણીમાં બાફો મુકી દેવાનો ને ચડી જાય ને પછી મિક્સર માં એક રસ કરી દેવાનો
પછી ઉકળવા દેવાનું ખાસી એવી વાર ઉકળેને જેમ જેમ ઉકળે ને એમ એમ આપણું પેલું એ ઘટ થાય ને તો ટેસ્ટ સારું આવે
હા હા
હમ બીજું તમે હનુમાન ચાલીસા કરો છો
હું અમારે તો રોજે જ કરવાનું
હ સારું કેવાય આપણા ઘરમાં શું વાતાવરણ સારા આવે
અમારે તો છોકરાઓ સવારે ઉઠે ને મારે એટલે નાઈ ધોઈ ન દીવાબત્તી કરે તુલસીને જળ ચઢાવે સૂરજને જળ ચઢાવે અગિયાર વાર ગાયત્રી મંત્ર કરે બધું જ કરે પછી જ માર છોકરો મોઢામાં કશું નાખે બેબી નહી કરતી પણ બાબો તો બધૂ નિયમ રેગ્યુલર કરી વાન આવી જાય તો આવી જાય પણ નિયમ તો કરી જ લેવાનો પેલા
અ હવે છેટ આજે શું થયું સવારે નાસ્તાના ડબ્બામાં છે ને બટેટા અને ચણાના લોટી છે ને ભાખરી બનાવી તી
હમ હમ
એમાં શું કરવાનું બટેટાને પેલા બાફી દેવાના
હા હા
અને પછી પેલું બેસન હોય ને એ થોડું ઉમેરી દેવાનું હ તમે તો મગદા ઠાયના ઢોસા બી મસ્ત બનાવો છો નહી
હા અ મારે સરસ મને મગદા બાર ના ઢોસા
હમ એમાં બી દાળ પલાળી નાખવાની એકાદ બે દોડ કલાક બે કલાક જેવી પલળે ને પછી ધોઈને એકદમ કોરી કરી અને મિક્સરમાં આપણે ઝારમાં આલુ મરચાં લસણ તું એમાં નહી નખાતું પણ આ આદુ મરચાં લીલા ધાણા મી્ઠું હળદર બધ દૂધ નાખીને પછી મિક્સીમાં પીસી નાખવાનું પછી પછી એમાં તો કશું જ જરૂર હોતી નથી સોળની કે એની કોઈ નથી જરૂર હોતી એ તો આમે ફટાફટ તૈયારીમાં જ કરવાનું હોય કે આથો વાતો ક તો આવે એવું હોય નહી એટલે બસ બધું પીસી ને એક બાજુ કડાઈ મૂકું ને એક બાજુ તવો મૂકુ પછી ફટાફટ ફટાફટ ઉતારતી જવ
હા હા હા દૂધીના મુઠિયા બી સારા બને સવાદ
હા દૂધીમાં મુઠા સરસ બના જેને ખાવું હોય એ ચીઝ બીઝ છીણી ને પછી ખાય
હ એમાંમાં ફાલસો હબધ આપે છે હારું લડજોએ
પાંચસો ગ્રામ દૂધીના મુઠિયામાં ને
હા થોડો પાંચસો ગ્રામ ઘઉંનો લોટ છે હ અમારે તો ઘરે જોઈ છે પાંચસો ગ્રામ તો જોઈએ અમણે હા થોડું દહીં નું જીરું નાખી
ટિફિન લઈ જવા વાળો હ બધા ખાવા વાળા હોય એ ટિફિન લઈ જવા વાળા હોય એટલે જોઈએ એટલું તો
હ કોથમીર નાખી મીઠું ખાંડ
હમ હમ હમ
બધું નાખી એઅમે અને એની સાથે પાછા કોપરાની ચટણી બી બનાવીએ
એવું કોપરાની ચટણી કેમ બનાવો તમે
દાળને આઠ દસ કલાક પલા દઈએ
દાળ ને
હા ચણા ની દાળ ને
ચણાની દાળમાં કોપરાની ચટણી
હા
એવું
પછી એ ગોલો હોય ને એને છીરી દઈએ ચટણી બનાવતા પહેલાં છેને આબંલી અડધા કલાક પહેલાં પલાળી દઈએ. તેલ ગરમ કરી પછી એમાં રાહી નાખવાની
હમ હમ હમ
રાઇ દાળ મરચા હીંગ પસીગોળ આંબલી. આદું બધા જ મસાલાને ફેરવી દેવાના જય્યારે આ બધી સામગ્રી એક લઈ જેવી થઇ જાય ને. પછી એમાં દહી નાખીને ફેટી દેવાનું.
હમ હમ હમ.
હુ અને અમુક લોકો તો પાછા ઇડલી બી મીઠી બનાવે.
આ મને તો નહી ભાવતી મિકી ઈડલી
હા અમારા ઘરમાં બી નથી ભાવતી કોઈને મિઠી અમારા બાજુ આવે છે. એ મિઠી ઈડલી બનાવે છે
ના ના અમને તો બિલકુલ નિ
અમારા તો ઢોસા ભી બહુ મસ્ત બનેે. હ હા આવ છું. હમ અમુક લોકો તો પાછા તરંગ અંગ ની ઇડલી બી બનાવે.
હા તિરંગી ઇડલી બનાવે ને
હા અ બસ મસલા ઇડલી ભી બનાઈએ અમે.
અમે બી બનાઈએ મસાલા ઇડલી.
હુ એમાં અડદ દાડ ને મીઠો લીમડો અને બધી સામગ્રી પેલાથી ભેગી કરી દઈએ.
તો પછી વાધોના આવે એમ બધી સામગ્રી લીલા મરચા ને એ બધું કાપીને તૈયાર કરી દઉ પછી તેલ મૂકું. બધી સામગ્રી. તે ભીગી હોય ને તો ફટાફટ ફટાફટ બની જાય.
હા એ તો બરોબર જ છે. તો ઈડલી માટે તમે કેટલું પ્રમાણ ચોખા ના નું કેટલું દાળ નું રાખો પલાટ
એવું કશું નહી એવું કશું નહી સૂજી જ પાલા દેવાની.
માપ
સૂજી સૂજી પલાડી દે હા. તો એ ફટાફટ બની જાય ને એમાં તો બહુ જ વાર લાગે. એમાં તો બહુ વાર લાગેને બહુ મોટી પ્રોસેસ હોય.
હા હા.
એમાં તો બઉ મોટી વા બઉ બે ત્રણ દિવસ લાગ ગી જાય. સુજી ની હોય તો ફટફટ બની જાય.
હા સૂજીની તો ફટાફટ જલ્દી જલ્દી બની જાય એવું.
હા અમારા ઘરની પાસે હમણાં બહુ જ બધા નો મો નૃત્ય કરે છે ઘરની પાછળ
હા હા હા અમારે બી હમણાં મોરનાઓ ઘણા અવાજ આવે. અમારી પાછળ બી આમ હા મા અમારી પાછળ ભી કોલેજનું ગ્રાઉન્ડ છે ને બહુ મોટું છે. ખાસ શું મોટું છે એમ તો.
હા.
એટલે ત્યાં તો બહુ મોરના અમારે તો આમે બારેય મહિના મોર બોલે.
હા.
ત્યાં હા હા હા બીજું
આવી ગયા ચાલીને દાદીનો
ના હજુ નહીં આયા.
હા હા આ ઉમરમાં બી ચાલે છે એટલે સારું કેવાય. બાકી અમારા તો જવાન છે તો એ અમારાથી તો ચાલતા નથી. એ થતું જોર છે.
અમારે બી નહી થતું કશું નહી કરતા વોક તો થતું જ નહી હાડ કંઈ જામ થઈ ગયા છે.
હા.
ચાલીએ એટલે હાફી જવાય નસોય ફૂલી જાય છે. હમ્મ બીજું ઠીક છે તમારે બાબુ શું કરે છે. મોબાઈલ તો હું ની વાપરતી વને તો હા. મોબાઈલ તો હું નહીં વાપરતી બહુ ઓછો જ વાપરો. હા હા ઠીક છે ચલો બો પૂછું હા જય શ્રી કૃષ્ણ.